બોલ શું કરે તું
કઈ ની બસ બેસી રેલી તો વિચાર્યું તને કોલ કરું
અચ્છા હા જમાઈ ગયો કે તારું
હા જમી લીધું મે એ તું એ
મેં પણ જમી લીધું શું જયમુ
હ રીંગણ બટેકાનું શાક એ બધું જઈમું અને રસ બનાવેલું હતું તેજ
હા હા
બેસતા બેસતા મને એમ વિચાર આવ્યું કે મે હમણાં તો અમ આપણે સિટી માટે શહેરમાં રહીયે છીએ પણ જયારે હું ગામમાં રેહતી ત્યારે કેટલી મજ જા આવતી એટલે તો મેં વધારે ગામ ગેલી નથી બટ અ એક વાર જયારે મેં ગેલી ને મુંડન હતું મારું ત્યારે જ એમ કે ગામની એમ ફેસિલિટી સારી હોય છે એમ નેટ ના હોય તા પણ સુકૂન તો બહુ હોય તા એમ
હા નહી એ તો છે ગામનું રહેણીકરણ એ શહેરનું રહેણીકરણ કરતા વધારે સારું હોય જો
હા અમન
હા એજ એટલે કે જો આપણા શહેરમાં કેટલું પોલ્યુશન એવું બધું છે પણ ત્યાં એકદમ શુદ્ધ હવા ઉપરથી શિયાળો હોય ઉનાળુ હોય કે ચોમાસું હોય બધા પોતાનું ક એટલે જે ટાઈમ હોય ફિક્સ ટાઈમ પર પોતાનું અ ખાવાની આ બધું લઈને મસ્ત ખેતરમાં જતા તે ખેતરની કાપણી વાપણી કરવા માટે ખેતરો આવવા
હા એ તો છે જ અને અને ત્યાં પણ ગરમી તો છે એવું નથી પણ બધા સાથે પછી બહાર ઊંઘી જ ઉટલા પર સુઈ જાય ખાટલો નાખીને એમ એ લોકોને એમ એકદમ સારી લાઈફ છે એવું લાગે છે મને ભલે લાઈટ ના હોય તો પણ બહાર બધા સુઈ જાય સારી હવામાં કેમકે ત્યાં તો ઝાડવા કેટલા બધા હોય છે તેઓ થોડી એટલા ઝાડવા કાપે છે જેટલો આપડો કાપીએ છીએ
હા એજ ને એ તો તું એ સાચું જ કીધું ઉપરથી આપણા ત્યાં એમ કીચ પીચ હોય પણ ત્યાં તો એકદમ શાંતિ સાયકલ પર બધા જાય એટલે ગાડી બધું યુઝ કરે બટ એટલું બોર ની હોય ત્યાં એમ કચકચ વાળો ને આપણા તા તો કેટલું કચકચ હોય શહેરમાં તો
હા એજ આપડે તો વધારે લ અહિયાંયાના અહ અહિયાના લોકો તો વધ સાથે બેસે પણ ની કોઈ કોઈ જગા બેસે પણ કોઈ કોઈ જગા તો બેસે પણ નહી ત્યાં ક્યા ત્યાં શું કે બધા એક સાથે બેસીને વાતો કરે શાક કાપે શાકભાજી કાપે પછી બધી વાતો કરે પછી રાંધવા જાય.
હા એ છે અને જે નાના નાના છોકરા લોકો હોય એ લોકો પણ ખેતરમાં એમ જાય પછી અ જે ઝાડ ઝાડવા હોય એ લોકો ત્યાં બેસે ત્યાં રમે કેટલી મસ્તીઓ કરે કે અને આપણા ત્યાંના લોકો જે નાના છોકરાએ લોકો ફોનને ફોનમાં જ રહી બહાર તો આઉટડોર ગેમ્સ પણ ની રમે છે બહારની ગેમ હોય તે
હા એ તો છે જ એ લોકોને એ બધાની વસ્તુ ખબર જ નથી કે ગામમાં જાય તો એટલે જ અ જ ગામમાં જઈએ ને તો આપડે ફોન તો ભૂલી જ જઈએ કેમ કે ત્યાં એટલું બધું સારી સારી જગ્યા છે પછી બહાર રમવાની હવા આવે બધું સારું જ છે.
હા એ છે અને બીજી વાત તો એ પણ છે કે ત્યાં આગર આપણે અ ગામમાં જઈએ ને તો એકદમ સારી હવા આવતી હોય છે એકદમ સુકુન વાળી હવા હોય અને બીજી વાત એ કે અ તા એમ બધા હળી મળળીને પછી એકબીજાના ખેત ખેતરમાં બી કોઈને મદદ જોઈતી હોય તો ખેતરમાં મદદ પણ કરે કે વાવી આપે કઈ કે હળ ચલાવી આપે
હા એ જ ને તા આને જમવાનું પણ એકદમ સાત્વિક ભોજન હોય કોઈ કોઈવાર તો ખાલી છાસ પછી પેલું પોયતા ભાત કેહેવાય ખબર છાસમાં એ લોકો તડકો નાખી દે પછી રાત્રે પાણીમાં પેલું અ ચોખા હોય તે પલળીને રાખે પછ પછી તેમાં આલુ નુ શાક ને પછી ગ્રીન વેજીિટેબલ બધું સાથે ખાય ખેતરમાં જઈને કામ કરીને
હા હા ખબર એ તો બહુ મસ્ત લાગે છે મને પણ
હમ અને એ લોકો કાંદા અને રોટલા પણ ખાય હે ને સાથે
હા હા એજ ને અને તને ખબર કે જયારે મે એમ ગામ જાવ ને તેમ ટ્રેનમાં આપડે ગામ જઈને તો જયારે ગામ સાઈડ એ અ પેલો આવે ને ઈલાકો
હમ
તો છે ને તા તો કેટલી મસ પવન ચક્કી એ બધું દેખાય કે આપણા ત્યાં તો શહેરમાં તો એજ શહેરમાં તો પવનચક્કી દેખાય જ નહી પણ ગામ જય તો કેટલી જ પવનચક્કીઓ હોય ઉપરથી તા નેરો હોય બધા પાણીમાં એમ જાય નદીઓમાં તર તરવા જાય ને આપણા ત્યાં નદીઓ કંઈ એટલી હોય.
હા અને ત્યાંના ગામના લોકોની એક વાત છે કે એ લોકોને જે સ્વિમિંગ ક્લાસ જોયા વગર જ એ લોકોને તરતા આવડે છે એ તો જો આપણને તરતા નથી આવડતું પણ એ લોકો તો તળાવમાં હું સમુખા પણ નેતો ગોવા પણ જશે ને તો પણ તળવા લાગશે એ લોકો તરવા લાગશે
હા એજ ને અને પછી ત્યાં બોરવેલ હોય જે પાણી ખેતરમાં જઈ માટે બોરવેલ લગાવેલી હોય કોઈ કોઈ તો બોરવેલમાં પણ એમ નાવા જાય.
હા અને ત્યાંનું શું આપણા તો શાકભાજી જૂની પણ મળી જતી મળે છે જૂની પણ આપી દે પણ ત્યાં તો ફ્રેશ ફ્રેશ પોતાના ખેતરમાં ઉગાવેલું લોકો રોજ ફ્રેશ કાપીને ખાય હે ને
હા એ જ ને ત્યાં એકદમ બધું ફ્રેશ ફ્રેશ હોય એકદમ તાજું તાજુ
હા ઓર્ગેનિક બધું હોય
હા એ જ ને અને આપણા ત્યાં એટલું નહ હોય અને ઉપરથી એ લોકો ખેતરોમાં જે ખાતર નાખે એ પણ પોતાનું બનાવીને નાખતા હોય કીટનાશક દવાઓ ન પણ એટલો યુઝ નહી કરે ગામ સાઈડે અને આપણા ત્યાં અગર શહેરોમાં ખેતી જે કોઈઈ માં ખેતી થાય ત્યાં તો કીટકનાશક દવાઓનો એમ યુઝ કરે નહી કીટકનાશક દવાનો તો બધા જ યુઝ કરે કેમ કે હોય પણ એ ઉપરાંત છે ને બીજી દવાઓ પણ એ લોકોને આંખે મૂકી છે શાકભાજી માટે સારી નહી હોય
શાકભાજીમાં હમણાં તો કેટલાક કીડાઓ પણ આવવા લાગ્યા છે તો તે કીડાઓ સાફ કરવા માટે શાકભાજીને ધોઈને પછી તેને પાણીમાં પેલા તો મીઠું નાખીને ઉગાળો પછી જ શાકભાજી કાપો એને બનાવો ના તો અંદર જે જીવડા એવું બધું હોય તે આપણે નુકસાન કરીે છે ખાસ કરીને તો કોબીજ અને રીંગણનું
હા એ ને અને તણે ખબર કે ગામમાં એક વાત એ પણ સારી છે કે ગામમાં છે ને આપણા ત્યાં એમ અ સાર ઉછઠી ને તો કજકજ થાય પણ ત્યાં ખૂકડ ખૂ મુર્ગાઓ બોલે એ અ વાજથી બધા હોય અને ત્યાં મૂર્ તો કેટલા દેખાય આપણા ત્યાં તો મૂર્ તો દેખાય જ ને શહેરોમાં
હા એ તો વાત તારી બરાબર છે યાર
એજ ને અને તને ખબર આપણા ત્યાં કેવી ગલીઓ હોય અને તો કેટલું મત મસ્ત ગ કેટલી મસ્ત આજુબાજુ ઝાડ હોય પાતળી ગલી હોય પછી એક ગલીમાંથી બીજી ગલીમાં જાઓ ત્યાં એમ આપણા ત્યાં કેવું નળ છે પણ ત્યાં તો પેલું હેન્ડ પંપ હોય હેન્ડપંપ થી પાણી કાઢવાની મજા જ કઈ અલગ છે
હા એજ તો છે પછી ત્યાં જે આપડ ખેતરમાં પાણી નાખવાનું હોય ત્યાં બધા નહાવા જાય એમ તો કેટલું મસ્ત લાગે હને
હા એજ ને અને પછી પેલું હેન્ડપંપ કે એમ પાણી બી કાઢી ને તો કસરત બી થઈ જાય તને ખબર કે અને આપણા ત્યાં જે નાના નાના લોકો કસરત નહી કરે કસરત કરવા જાય એ લોકો તો લાઈફ સ્ટાઈલમાં કસરત થતી હોય દરરોજ રોજિંદા જીવનમાં એ લોકો તો કસરત કરે આવું બધું કામ કરીને
હા એ વાત તો બરાબર છે પુષપ જે બધા જીમમાં મારે તે પાણી ખેંચીને જ મારી લે લોકો તો
હા એ જ ને અને પછી પાણી કાઢવામાં પણ એ લોકોની એક રમત જેવી લાગી લોકો ખસી હસી ને પાણી કાઢતા હોય આપણા ત્યાંના લોકોને કોઈ પાણી કાઢવા કહી દે એ છોડ આપને નહી જ કહી દે તો આપણે કેવું મોડું બનાવી લેવું કં પાણી કાઢું અમે
એટલે એ જ કહેવાય છે કે ગામના લોકો વધારે મહેનતી હોય છે, શહેરના કરતા. ને કોઈ કોઈ શહેર ના પણ મહેનંતી હોય છે ગામ ના કરતા.
હા, એ તો છે. ગામના લોકો છે ને એમ ફિટ વાળા હોય એકદમ પોતાની લાઈફને લઈને કોન્સન્ટ્રેટ હોય ને એ ટાઈપના.
હા, એ તો છે. અહ કોઈ કોઈ તો પણ ગામના પણ હોય ચાડસું એમ મન લાગે છે. પણ આપણા કરતા તો ત્યાં બેટર જ છે બધું બરાબર જ છે હ ને.
હા, એજ પણ બસ છે ને અહ ત્યાં અહ ઉપરથી ભણવાનું બી એકદમ નજીક નજીક હસ્કૂલો બી મારા તો ગામ સાઈડ છે ને મારી ઘરની બાર જ સ્કૂલ છે જો.
હા અને આપણને એવું લાગે ને કે આપણે અહ શહેર માં રહીએ છીએ તો આપણું શિક્ષણ વધારે સારું હોયને ના ત્યાંની પણ જે સ્ટડી હોય છે તે હાર્ડ હોય છે ભારી હોય છે. હૈને ત્યાંના લોકો તો કેટલા બધા ઊંચા ચા પદ પર ત્યાંના જ લોકો જાય છે ને. બિહાર, યુ પી પછી એ બધું સાઈટ ના તો લોકો કેટલા ઊંચા છ પત્તો હોય છે. કોઈ જજ હોય કોઈ અહ કલેક્ટર બની જાય એમ.
એ છે તંનું ભણતર પણ સારું હો આપણા ત્યાં કરતા મેં પણ એમ જ વિચાર નહી આપણા ત્યાંનું. પણ એવું નહી હોય બધી જગ્યાનું ભણતર એમ સારું જ હોય છે.
હમ્મ. હવે તો ગામના લોકો પણ એજુ કે કે છે આપણા કરતા તો વધારે જ આવડે છે લોકોને ઇંગ્લિશ પણ આવડે છે ઘરનું કામ પણ આવડે છે બધું જ આવડે છે.
હા આ, એજ ને અને ઉપર થી એ વાત તો જે છે આપણા ત્યાં પક્ષીઓ નહી દેખાય પણ ગામમાં તો પક્ષીઓ દેખાય જ. બધા પક્ષીઓ દેખાય મોર, કોયલ, પછી કાગડો હોય, કે પછી ચકલી હોય કે બીજા ના અલગ અલગ પ્રકારના ક પક્ષીઓ પણ ત્યાં દેખાય. આપણા ત્યાં ની હોય.
હા અને ગામમાં બધા સવારે જલ્દી ઉઠે છે તો એ ધ્યાન આપ્યું છે ગામમાં જલ્દી ઉઠે છે લોકો કામ માટે.
હા ને એતો છે અને આપણા ત્યાંના લોકો તો દસ, નવ, બાર એવા વાગે ઉઠશે.
હા અને ચાના લોકો જલ્દી ઉઠે અને ડાયરેક્ટ જ આપણેે મંદિરમાં પૂજા એ બધું કર પહેલા તો ભગવાનની પૂજા ઉજા કરશે પછી જ પોતાના કામે નીકળશે.
હા, એજ ને અને ઉપરથી હું કેવાય પણ ગામની એક વાત બી અલગ છે કે ગામમાં વાંદરા પણ દેખાતા હોય. અને કેટલા તોફાની વાંદરા હોય કે
હા, એ તો છે બહુ જ તોફાની હોય.
એ લોકો તો કોઈના હાથથી બી કઈ બી એમ અહ છીનીને ચાલી જ ઝપટી લે હે. પછી આગે આપણે લોકોને કઈ વસ્તુ આપી નહી ત્યાં હુદી કોઈ વસ્તુ ફેંકે બી નહી.
હા એ તો છે જ ચાના છોકરાઓ કોઈ કોઈ વધારે સરારતી હોય છે પણ. આપડા તાના પણ હોય છે પણ ત્યાંના પણ વધારે હોય છે.
એ તો નાના છોકરા બધા એક જગ્યાએ જ હોય કેમ કેહેવાય ને કૂતરાની પૂછડી પાડ. ની ની કઈ નહી ગલત કાહવત કહેવાની હતી. બીજું બોલ તું પણ કઈ. હજુ જે તને ગામ વિશે ખબર હોય.
હા બોલ.
હા, તો હજુ પણ કઈ કે તને ગામે શું ખબર એક તો ખબર ગામના લોકોની જે આંટીઓ હોય ને એ લોકો પણ એમ અલગ જ હોય કઈ.
હા, એ તો છે ચાલો હું તમને પછી ફોન કરું મારે પર કોલ આવતો છે યાર. અર્જન્ટન્ટ છે.
હા હા સારું. ચાલ હેને બાય. હમ્મ